હલો હા નમસ્તે, કેમ છો?
મજામાં બેન, તમે કમ છો?
બસ મજામાં છું લેતા.
હા હા તમારા?
બસ પતી ગયુ હાને હા હા
હા, તો બધુંજ મસ્ત તો ચાલોની આપડે નેચર વિશે વાત કરીશું કે આપડા નેચર આપણને શું શું આપ એ છે ને કેટલા સુંદર આપડા નેચર છે
ચાલો બતાવ
આપડ આપડા નેચર એ આપડા કેટ કેટલા બધા વસ્તુઓ આપેલા છે જેમકે પશુ છે, પક્ષી છે, વૃક્ષો છે. આટલું સુંદર વાતાવરણ હોય કે તમે ક્યાં પણ બેસો ને તો આપડા જે અગલ બગલ ના વૃક્ષો હોય, તો આપણને એટલો સુંદર ને એટલું સ્વચ્છ લાગે કે આપડે એવા હોય ને. કે મન આપણના સંતુષ્ટ હોય. થઈ જાય એવું લાગે છે તમે શું વિચારો છો નેચર વિશે?
નેચર વિશે જો હું બતાવું ને તો તમને છે તમારા બ ખુલ્લી ઑક્સિજન ખોરાક છે. એટલે આપડે છે બને એટલું વૃક્ષારોપણ વધારે કરવું જોઈએ. જેટલું તમે વૃક્ષારોપણ કરશો એટલું તમને છેેડી તાજગીનો અનુભવ કરાવો.
બરોબર, શટલી તજ કે અનુ ભરોસો એટલ આપણું શરીર સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બરોબર કે નહી?
હા એ વાત તો તમે સાચું કીધું, ને પછી આપડા જે પશુ પક્ષીઓ છે એ પણ તમે એટલા સુંદર જોશો કે તમને એટલું એ એના જે અવાજ હોય ને પક્ષીઓના એ તમને એવું લાગશે કે તમારા કાનમાં છે ને એટલું સુંદર સંગીત વાગી રહ્યું છે ને. કે તમે એને સાંભળો ને તો તમારી જે સંતુષિ છે ને એ તમને એવું લાગે કે આ દુનિયા આપણને કેટલું સુંદર સુંદર ચીજો આપણને આપ્યા છે
અ એનો સારો એક કે ઉદાહરણ જોઈએ ને તો મોર મોરને આપ આપણે સાંભળવો પણ એટલો જ ગમે અને કળા કરે જ્યારે ત્યારે કળા કરતો મણ પણ આપણને એટલો જ સરસ રીતે જુવો ગમે આપણને બરોબર છે ને પછી ઉનાળાની ઋત તુંમાં છે એ કોયલ બોલતી હોય ટઉકા કરતી હોય કોઈ કેરી ના ઝાડ પર બેસીને તો એનું પણ આપણને અવાજ સારો એવો ગમતો હોય છે પછી પોપટ પોપટ અમારા ઘરની સામે છે ને પોપટ છે તો પોપટને આપડે ગમે ત્યારે બોલાવીએ ને મીઠું રાજા એમ કરીએ ને આપણે મીઠું પોપટ એટલે તરત આપણને સામે રિસ્પોન્સ આપશે સામે જવાબ આપશે એ આપણી ફિલિંગને પણ સમજે છે જો આપડે એના ઉપર ગુસ્સો કરશું ને તો છે થોડોક પેલો કેવાય ને સેડ મૂડમાં આવી જશે.
હા એ વાત તો તમે સાચું. કીધું ને પછી એવું હોય ને કે મારા ઘરે મારા હસબન્ડ. પણ છે ને એક એવું વર્ડ એક લવ વર્ડ કરીને. પછી હોય ને એ મારા ઘેરે લાવ્યા છે ચાર. ને પછી એ લોકો એટલા સુંદર હા એટલા સુંદર અવાજ કરે ને જારે.
હમ હમ હમ હ.
બસ એને જ બેસીને એવું જોયા કરું ને કે. બહુ મસ્ત લાગે ને પછી એ લોકો જારે. એકબીજા સાથે વાત કરે એ લોકો પોતાની ભાષામાં તો હા. પોતાની ભાષામાં તો એ લોકો વાત કર કરતા જ હશે તો એ લોકો એટલા. સુંદર રીતે હા એક. કેટલા સુંદર એ રીતે એ લોકો એકબીજા સાથે રમે છે પછી. અવાજો કરે છે ને એ. મારા બાળક તો એને જોઈને એટલું ખુશ થઈ જાય ને કે એને લાગે કે. હા. એને પકડવા જાય તો એ પકડાશે કે એ પિંજડામાં છે ને પછી એ. બાર તો કેવી રીતે પકડાશે. એને પકડવા હાજુર હા એ તો નાનો છે ને એને પકડવા હાજુરે. કેટલા એ પ્રયાસ કરતા રહી ને. તો પછી એ તો પકડાવા જ નથી ને તો એના અવાજ સાંભળે ને.
ને પણ ના ખ્યાલ આવે કે આ પકડાશે કે નહીં પકડાય પણ. છે એ એક એટલી લોકોને રમત થઈ છે કે આ બાળ આ. પોપટ સાથે આપડે. રમી બરાબર હમ. મને એવી રીતે છે ને મને. છે ને એવી રીતે વાંદરાઓ ભો ગમે.
હા.
પેલાં હું મારું છું એ સુંનું ઘર હતું ને. તે્યા રોજ શને વંદ રા આવતા. તો માટે થઈ અને છે ને એ સરસ મજાની રોટલી રાખી મક. અને એને હાથમાં આપું ને તો એટલી સરસ રીતે ખાઈ લે ને. પણ જો આપણાથી કોક દિવસ ઈજ રટલી. છે એ બરી જાય તો એ છે આપ. કડા પર ગુસ્સો પણ કરે અને બરેલી રોટલી હોય ને એ ગોતી ગોતી અને કાઢે. એટલે એમને પણ એવી ખબર પડે છે કે આવી વસ્તુ ન ખવાય એમ. જેમ ઇન્સાન ને ખ્યાલ હોય છે ને એવી જેને ખ્યાલ હોય છે.
હમ. આ પછી એ લોકોને તો કેળા હોય જે વધારે. ગમે તમે એને કેળા આપો તો પછી એ છે. લીને એવી સારી રીતે ખાય ને કે એટલા સારી રતે. તો આપડે ક્યારેક ન ખાશું એવું લાગે.
ન ખાઈ શકે હા એમને બહુ સારી રીતે. તે ખાતા આવડે પછી તમે મૂગફલી આપો મૂગફલી તો એ. એક પીસથ. લેશે મીઠું મીઠું બોલશે અને પછી ખાશે. તો એ છે ને એમને. પણ નોલેજ હોય છે કે કઈ ચીજ વસ્તુ કેવી રીતે ખાવી એમ. પછી. નીચે પડી ગઈ હશે વસ્તુ કોઈ પણ તો એને પેલી સફાઈ કરશે. અને સફાઈ કરીને પછી ખાશે એટલે ઈ છે ને આમ ભલે બોલી નથી શકતું પણ સમજે છે બધું તો મને છે ને એ સૌથી પ્રિયમાં પ્રિય હોય ને તો એ મંકી છે મને બહુ જ ગમે હું ઘણી વાર વિચારતી હોય તો ચલ ને એક મંકી હું પણ લઈ આવું જે ઘરમાં આપણી સાથે જ રે એની ટાઈમ હું ઘણી વાર છે ને મોબાઈલમાં પેલા વિડીિયો આવ્યો ને અ મગ કિચ ના ઘરમાં રહેતા હોય પછી એની કેરિંગ કરતા હોય નવરા આવતા હોય પછી એને જમવાનું આપતા હોય તો હું એ વિડીયો જોઉ ને તો મને બહુ જ ગમે એ તમે ક્યારે જોયા છે એ ટાઈપના વિડીયો?
હા હા જોયા છે પણ તમને ખબર નહી જયારે વાંદરો અ ખીજવાય ને તો એ આપણને મારે પણ તમને ખબર નહી મારા ઘેરે એક વાર હા મારા ઘેરે ને એક વાર વાંદરો હતો પછી મારા ભાઈ જયારે નાનો હતો ને તો એ એને આઈસક્રીમ આપ્યા હતા ત બંધન ને ખાવા હજુ. તો પછી વાંદરોો લઈ લીધા નેને આઈસ્ક્રીમને પછી મારા ભાઈ ના ન હતો. હા તો એ એ એનાથી લઈ લીધો તો પછી એને વાળ ખેચી. ને એને મારતા હતા એવા બંદરો છે ને કે પણને ક્યારેક એ-
ચજમા ચાવને- વ્રજમાં ત્યાં કેવા વાંદરાઓ છે ખબર છે. કે તમે છે ને એમને ફ્રૂટી ના આપો ને જ્યાં સુધી ફ્રૂટી. ત્યાં સુધી તમને એ બહુ જ પરેશાન કરે. એઈને ફ્રુટી બહુ ભાવે ત્યાંના વાંદરાઓને, તમારા ચસ મા લઈ લેશે વાળ ખેંચી લેશે નોચી લેશે. એવું કરશે તમને પણ જો તમે એને ફ્રુટી આપી દેેશો ને- પીવા તો પછી તમને પરેશાન નહીં કરે એવા વાંદરાઓ છે ત્યાંના
હમ
ખાલશે તમ નહી.
ના હું તો ગે ના અત્યારે અહં બિહારમાં જયારે આપડે ફરવા જઈએ ને, રાજકીર માં. તો અહિયાં પણ બહુ વાંદરો છે એને. પછી એ લોકો તો તમારા કઈ પણ એવું વસ્તુ હોય ને એ ખીચીને તો ભાગે જ જાય ને પછી તમે એને માનશો તો પણ એ નથી આપશે એટલા અહિયાં તો એટલું બદમાશ કરે ને કે તમારે ગમે તે ચીજ અ જે પણ વસ્તુ હોય ને તમારી હાથમાં એ બધું જ ચીને પછી ભાગી જશે એવું હોય અહિયાંના વાંદરો એવા છે
ના મારી પાસે જે વાંદરો આવતો હતો ને એટલો બધો ડાયો હતો ને કે આપડા ધારો કે કોઈ પણ વસ્તુ સુકાતી હોય ને જેમ કે આપણે છે વેફરની સિઝનમાં વેફર બધું બનાવ્યું હોય પછી ચોખાની મમરીને બનાવવું હોય કપડાં સુકવા હોય તો ક્યારેય કોઈ વસ્તુ તું છે ને એ હાની નહીં પહોંચાડે એટલા સારા વાંદરા હતા એ કોઈ જાતની તકલીફ જ નતા પહોંચાડતા એ બહુ સારા હતા એમને કોક એક જ વખત એવું થાય કે મને રાત્રે ભૂખ લાગી છે તો એ આવે બાકી એમનો ફિક્સ ટાઈમ કે સાત વાગ્યા સુધીમાં એમને જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લઈ બસ પછી ના આવે અને પછી છે ના ના ના ના પેલાધ બચ્ચાઓની સાથે જે મસ્તી કરતા હોય ને એ જોઈને બહુ આનંદ આવતો હતો
હા તો પછી આપ આપણે આપણે જયારે ગાયના જેમ કે આપણે ગાય લઈ લઈએ તો ગાયના જે બાછડા હોય ને એ પણ એલા સારા હોય ને કે તમે એને છુઓ ને તો એ પણ આપણે લાડ લડાવે એવું થાય. તમે એને લાડ લડાવશો ને. હાથ એના પર ફેરશો, તો એ પણ તમને એવી રીતે તે આવીને તમારી પાસે બેસી જશે ને કે એવું લાગે કે એ પણ તમને લાડ લડાવતો છે તમારી સાથે રમતો છે. તમારી સાથે વાત કરે છે એવી સારી રીતે તમારા સાથે આવીને બેસી જાય એવું થાય.
બેસી જશે, એમને બહુ જ ગમે હા હા હા. એટલે પ્રાણીઓ પક્ષીઓ એ પણ છે ને એમને પણ એક વાલ ની જરૂર હોય છે, જેમ નુકસાન ન હોય એવી જ રીતે એમને પણ એ નાના બાળક જ છે. તમે ક્યારેય વિડીયોમાં જોયો હશે હાથીના નાના બચ્ચા છે એ બહુ તોફાન કરતા હોય છે ક્યારેક. ક્યારેક, એ જોવાની પણ બહુ જ મજા આવે છે. હમ.
તો આપણા જ તો છે તે આપણે આપણને બહુ વસ્તુઓ આપેલા છે.
હે
હ આપડા જે નેચર છે આપણને એ બહુ વસ્તુઓ આપેલા છે કે આપણેે મન ગમતા જ્યારે જઈએ ત્યારે એ એ વસ્તુ આપણને ભાવી જાય. તો આ બધું વાતો કરીને તમારી સાથે બઉ મજા મજાવ બેન તમારું ખૂબ ખુબ આભાર.
તમને પણ થેન્કયુ.
થેન્ક યુ.